કઈ આ બેઠી છું બોલો
એવું તો બાપા હ તો કશું કામ જ નહી થતું બોલ ઘરમાં તે અગિયારસ હ તી ને તો અમે ફરવા ગયા હતા હ જાનવી
હ હા કઈ કઈ ફરવા ગયા ત
કટડા ગોંડલ સારંગપુર
ઓ હો
અમારું ફેમિલી અને બીજા મા દિયર છે એનું ફેમિલી બે ગાડીયો લઈને ગયા તા બહુ જ મજા આઈ ગઈ મસ્ત એવા ભગવાન ના દર દર્શન થાય અને એવું સરસ કથા વાર્તા હંભળાય પછી અ ચાર વાગે દર્શન કરવા જઈએ પ્રદક્ષિણા ફરી અક્ષર ડેરી હા પછી આપડી જે માનતા રાખવી હોય ને એ માનતા રાખી છરાખીયે ને તો આપડી માનતા પૂરી થાય અન દાદા ને એટેક નો તો આયો
હા હા આવ્યો હતો ને થોડા મહિના પહેલા પહેલી વાર
હા ત્રણ મહિના થયા ને એટલે ભાઈ એ બાધા રાખી દી કે આપડે તઈ જઈ આવીઈશું પછી એને બિચારાને ટાઈમ ના મળે
સાચી વાત છે જઈ આવાનું બધા તો બઉુ લાંબી ના રખાય ને
હા કે ભગવાન ન એ ના રખાય કે મમ્મી તમે ખ્યા ને ભાઈ આ વરસાદ નતો ને
હા
કેટલા ટાઈમ થી કઈ વરસાદ છે અઠવાડિયા થી બન છેં તો કે આવું ઉઘાર છે તો જઈ આવ્યાએ ભાઈ
હા જઈવા એ વાતાવરણ હારું છે ને ત્યાં સુધી
હમ્મ
હા મજા આવે ને ગોન્ડલ તો ફરવાની મસ્ત મંદિર છે ફરવાનું બાગને એવું
માગ ને એવું છે એટલું સરસ આમ બધું પાછું રિનોવેશન કર્યું છે ને જોરદાર કર્યું છે અને ત પેલા અમે વર્ષો પેલા જતા તને જાની અ રસ્તા હારા નહી ખાબડ ખુબર રસ્તા ર પેલા સા ચા રસ્તા હા અને એ એક ગલ્લો ના મળે કોઈ કરતા કોઈ પબ્લિક બ ના મળે હ તું ભૂલી કરું તો કો અ અને પૂછું એ વિચારવું પડે એવું હતું પણ કેટલા વરસ થયા ખબર છે ત્રીસ વરસ ઉપર થયા તાર અમે દર બિમારી જતા ત દર દિવાળી એધણા ગોંડલને સારંગપુર જ જવાનું અાર દિવાળી કરવાની જ નહીિ ખોટા વ્યવહારો કરવાના અને કોઈ ન વ્યવહાર
સેનકતા ફરવાના જઈએઈએ
હમ એ કરતા ભગવાન ના ધર્મ ના દિવાળી કરીએ એવું જ કરતા હતા પણ હવે છોકરા બધા મોટા થઈ ગયા પાણી ગયા એટલે હવે પાછું બ્રેક આવી ગય
હમ હ ટાઈમ મળે ના મળે નોકરી ધંધા વાળા હોય બધા એટલે શું કરવાનો
હા અને દાદાને તબિયત હારી જે ના રે એટલે ના લઇ જાય
ી વાત છે
તાર ભાઈ છે ને એટલે બચારો લઈ જાય મને અને આ અહીયા ભંડલ અક્ષર ડેરીની આપડણે બાધા રાખીએ નેજાની તો એની બાધા થી આપણે બધું આપણું કામ પરિપૂર્ણ થાય લોકો એટલી પબ્લિક આવે ને તો પબ્લિક જોઈને જ ગોડી થઈ જા
હમ
હ વ્યવહાર તહેવાર નઈ એમને એટલી પબ્લિક હે હેર
હા સાચી વાત છે મંદિર બને મત તો વધારે પબ્લિક હોય છે ને હમણાંથી અને સારંગપુર બી સારી જગ્યા ક છે ફરવા માટે
હા અમે તો હરમનજી એ ગયા તહી બી બહુ સરસ કરી છે ઉતારા ન ને બધી જગ્યા એ લોકોને બધ સરસ છે હ મજા આઈ ગઈ ત બ તે ફરે્યા
હ સુવિધા સારી હોય ને અને જગ્યા ભી સારી હોય ને આપણને જવાનું મન થાય
હા સસ્તું કર લાગે જ નિ એવું અને એટલા બધા સત્સંગીઓ આવે ને એટલે જવામ ભાઈચારોને આપડા પોતા નાના હોય એવી રીતે જ એવી રીતે જ વર્તે આપણી જોડે અને પાછી પ્રેમવતી માં એવું ચોખું ખોડા વ્યવસ્થિત મળ નાસ્તા હોય ચા કોફી બધું મળે
હમ્મ બરાબર છે.
છોકરા અતાર ન જનરેશનને ના ફાવે ને તો પ્રેમવતી પે જાય
હા ના સારું હોય છે પ્રેમવતી માં તો જમવાનું પણ
અગિયારસ હતી ને તમારે કેવું હતું જમવાનું ખબર છે મોરિયો હતો કાતરી બે જાતના શાક હતા પછી રોટલી તીરા ઝઘરા ની પછી હોજ શું હતું કબરજ હો જાય મોરીઓ છાસ કડી જેને જે ખાવું હોય અને ચટણી ભાખરી કરેલી થી જોરદાર ભાખર તું મમે ઘલે ને તો દોત ના હોય ને તો અઘરી જાય એવી બ
હમ્મ બરાબર
એલે આમ ગમે આપને અને ભગવાન ના આગળ જઈએ ને એટલે આપણું બધું દુઃખ દૂર થઈ જાય
જવું જ જોઈએ ને હવું તો. ભગવાન ના મંદિર હ
થાય કે અઠવાડિયે મહિના હા મહિનામાં બે વાર ચાલએ ચાર વાગે ને તો ઓછું લાગે
ના હાચી વાત છે અને અત્યાર તો બધા મંદિરો બી એવા બનાવે છેને ડા નામ લીલોત્રી ને એવું હોય ને વધારે તો આમ બેસવાનું ગમે ગાર્ડન વધારે હોય ને
હા ગા્ડન જો દાનને થમડો કેલ પવન તો જની ઉડી જાય એવો પવન આવે્યો એટલો બધો પવન બાર એ તો તમે કોઈ અમે તો રાત્રે બાર બાર એક વાગ્યા હડી તો બહાર જ નહી રેલા
હ.
રૂમમાં એ સી બેસી બધું હોય હા ઉતારો આપે ને ગરમ પાણી આવે ઠંડું પાણી આવે બધી સુવિધાને બધા પલંગ હોય રમે કિ જોરદાર હોય
બરાબર ને સાચી વાત છે અને પ્રેમવતી માં બી સારું જમવાનું હોય
હા હાં ચોખ્ખું ને સરસ અને ચોખ્ખું ને સરસ હોય આપને હેલ્દી ગમે અને કશું આ કરે પચા જેવું ના લાગે
હા
અરે લાઈવું ઢોકળા કરે ને જાનવી તો મળ રામમે લ ને વાઘરી જાય ભ એટલા સોફ્ટ અને એટલા મસ્ત તો અમે તો હજે ખાવાની ઈચ્છા નથી ના કો હજે જમવું નહી બસ લયું ઢોકળા ખેલીધા બીજે દિવસ
હમ્મ ના પણ બહાર ગયા હોય ને આવી રીતના તો આપણને ખાવાનું વધારે ના ગમે પાણી એક તો પીવાય
હમ્મ વાતાવરણ જવન જ આપણું પેટ ભરાઈ જાય
હા એજ
બધા બેસીએે સત્સંગી બધા ભેગા થાય વાતો છૂતો થાય અને કઈ કઈ ના સત્સજાયા હોય ને તો એકબીજા ના વાતો છેખ હુંધી અમે બધા જોડે જતા બો ડેલી એક ખ્યાત તા એક કઈક લીમડી થયા હતા
હ.
એ બધા સત્સંગો ગઢડા ગોંડલ સારંગને ફદરા ફદરા આવે ને હૈદરા તહી આ છોકરાઓ ને તઈ ખાવું તું અમે કોઈ નતું ખાધું પણ એ લોકો પેલું મંદિર નું ખાધું હોય ને મારું
હા.
હું ખાવું હતું તૈય એ લોકો સત્સંગ એ બધા તેએજ હતા
હા તો કેટલી હો પટેલો ને એવું રસ્તામાં આવતું હોય ને એટલે વાંધો ના આવે જમવાનું તો ગમે ત્યાં ખાઈ લેવાય
પેલા અમે ફૈદરા જતા હતાા ને ફૈદરા ગેસ પુરાવા જતા તા
હમ
છે ને કું એટલે એક ગલ્લો હરખોય નહી જાણવ એટલે ચકલું જ્યાં દેખાય ખાલી નાનો ગલ્લો હોય અને પેટ્રોલ પુરાવા ગેસ પુરાવા ઉભા રહ્યા હોય ને એ લોકો હોય બાકી ક્છું નતું ત તો એક રોનક રોનક લાગે ને તને જો વિદેશ માં ફરતા હોય ને એવું લાગે
હા સાચી વાત છે
એ મજઈ ગઈ તારે કેમનું ચમકા ભણવાનું વ્યવસ્થિત ચાલે છે તો એવું છે સારું સારું ચાલે છે હવે તારી એક્જામ કેવાની
ઓગસ્ટ મહિનામાં આવશે હવે આવતા મહિનામાં આ સાતમો મહિનો ચાલેમ ઓગસ્ટ મા આવસે એક્ઝામ
હા હા તો તૈયારી કરજો બેઠા હા
હા એ ન ચાલે છેત્યાસ
હમ બેન લાવા જોઈએ આપડે બીજું કશું કરવા નહીિ બેટા અત જો ભણવાનો નંબર છે તમારી
હા એ જ આજે ચાર પાંચ વરષ અત્યારે ભણી લેવાય પછી અત્યારના ચાર પાંચ ભણીએ તો પછી પાછળ તકલીફ લેવાનીમ કતાા અત્યારે જ લઈ લેવાનીને પાંચ છ વરષ
હ હસ તો અને આ ઉમર ભણવાની હોય ને તે વખતે આપણેેજ બીજ તીજું એ નઈ કરવાનું મગજ મામાંગુ સાડવાનું હોય મમ્મી ને કામ કરવા આવીએ અને ભણીએે એમજ આપડો ટાઈમ પૂરો થઈ જાય
તો આખો દિવસ તો કોલેજ ને મ જતો રહે આ આવીને પાછું એનું કરવાનું હોય બીજું વા તે કામ કરીએ એમાંમાં દિવસ જતો રા
હા એજ ને એટલે સારું છે તમારા ભગવાન આવ તારે ભણતર ન જમાનો થઈ ગયો બેટા એટલે આપડે ભણવું જ જોઈએ અને છોકરીઓ ભણે તો એના પગ પર રે તો કાાલ વારતા રે ઘા ખરું ગમે તે એવું આછું પાત્ર મળે ને તો બી બે ના હમપથી આપે આપણે બનેવા આપણું જીવન સારી રીતે જોઈએ આપણું જીવન ઉજ્જવળ બને અને પ્રગતિ થાય આપડા ઘરમાં બી પ્રગતિ થાય ને જેવું રહેવું હોય એવું રહી શકાય
હા અને બેવજણ કમાય તો સારું મારું જીવન એ થાય ને પછી એક ના ઉપ કમાવાનો ભર હોય ઘર કેમું ચલાવાનું
હમ પેલા આવું નતું પેલા છે ને એક કમાઈ ને છ ખાતા હતાા
તો પેલા મોંઘવારી નથીતી ને આટલી મોંઘવારી નથી થી બે ત્રણ રૂપિયામાં શાકભાજી મળી જતું હતું અત્યારે તો કેટલી મોંઘવારી થઈ ગઈ ગ ત્રણ રૂપ પેલા કોઈ ધાણા સરખા નહી આડતું શાકભાજી તો વાત દૂર રહી
હા
એટલે શું કરવાનું? એવી મોંઘવારી પ્રમાણે કમાવત પડે પછી
અમારે દોઢસો રૂપિયામાં તો ગ્રોસરી આઈ જાય ને તો બધું થોડી બી આવે ને ત્રણસો રૂપિયાને તકીી પ પચમણની ગુણ લાગ તતા ગૌ
હા હા
પન સાલી તાનસો રૂપિયા
હમ અને અત્યાર તો ખાલી દોઢસોનું તેલ જ આવે છે તો પછી હહ
બે ડબલા તેલ લાય ને તનસો પતી જાય બકા
એજ ને
એટલે અતારની બહુ જનરેશન બહુ ખરાબ થઈ ગી છે. આમ જોતા તો હારું છે સુધર્યું છે પણ એવી મોંઘવારી પણ આવે વે.
હહ એજ ને સારું ચલો મને બીજો ફોન આવે હું તમને થોડી વાર માં ફોન કરું શાંતિથી. હે સારું સારું હહ હા જય સ્વામિનારાયણ.
હા
હહ